હલો
હેલો
હલો
હેલો
હા હું તમારી સાથે દસ મિનિટ વાત કરી શકું.
હુ ઓકે
શું કરો છો તમે મજામાં
હા મજામાં
જમી લીઘુ
હુ જમી લીઘુ
શું કરે છે તમારા ફેમિલીમાં બધા
કઈ નઈ બેબી બેબી કોલેજ ગઈ છે. હું એક બેબી આરામ કરે છે.
તબિયત પાણી સારા બધાના
સરસ મસ્ત
અચ્છા. તો આજે હું તમારી સાથે સોશિયલ મીડિયા એપ વિશે વાત કરવા માંગુ છું.
હા બોલો
તમે કઈ કઈ સોશિયલ મીડિયા એપ વાપરો છો.
હું વોટ્સઅપ, ઇન્સ્ટસ્ટાગ્રામ, ફેસબુક
પછી બીજું
હમ એ ત્રણ જ વાપરું છું હમ ફેસબુક
હલો
હેલો
તે બોલો ને.
હાલો.
હા એ ત્રણ માંથી કઈ એ તમને સૌથી વધારે ગમે?
ફેસબુક.
શું કરો તમે એમાં?
સ્ટોરી જોઈએ, રીલ્સ મુકીએ. બધા નુ આવે જોઈએ અંદર. હા ન્યૂઝ આવે. બધું આવે ફેસબુક પર.
અચ્છા તમને એ એપ યુઝફુલ્સ લાગે છે.
હાં.
કેવી રીતે?
અંદર તો ઘણું બધું જાણવાનું મળે છે. સારા સુું વિચારો આવે એ, બધા સમાચારો આવે. બધું બધા અંદર કોમેન્ટો કરતા હોય. સારું બધું મુકતા હોય.
અચ્છા.
કેટલું બધું
બોલો બોલો.
કેટલું બધું અંદરથી શીખવા મળે.
અચ્છા તમે શું શીખ્યા એમાંથી?
મને શું વિચાર બો ગમે, સારા સારા શું વિ વિચારો હોય પછી ભગવાન નુ બધું અંદર આવે. એ બધું ગમે અંદર.
અચ્છા પણ એમાંથી જે ન્યૂઝ મળે આપણને એ બધી સાચી જ હોય.
પચાસ ટકા સાચું હોય, પચાસ ટકા ફેક હોય.
અચ્છા તમે એમાંથી ન્યૂઝ સાંભળો એ બધી સાચી માની લો? અચ્છા ઇન્સ્ટાગ્રામમાં શું કરો?
ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી જોઈએ. બધું જો હા. પણ મને હ બહુ નહી ફાવતું ઇન્સ્ટાગ્રામ.
અચ્છા.
હમ્મ.
જમી લીધું તમે?
કયાર નું.
અચ્છા પરવારી ગીયા કામ બામ.
હમ્મ.
આજનો દિવસ કેવો રહ્યો તમારો?
સારો.
અત્યારે શું કરો છો તમે?
આરામ.
અચ્છા ઘરે કોણ કોણ છે તમારા?
હુને મારી બેબી.
બીજું કોઈ?
બસ આમામાં બે જ છે આજે તો ઘરે.
અચ્છા એમ નહીં તમારા ફેમિલી મેમ્બર્સ કેટલા છે?
અમે ચાર જણ છે. અમારી બિલાડીઓ છે ત્રણ. ત્રણનાની બિલાડી છે. એમાં બે ખોવાઈ ગઈ.
હા હા કુલ ટોટલ કેટલી બિલાડી છે? શું કરે તમારા ઘરે જ રહે છે એ લોકો
હા ઘરે રહી બાર ફર જાય પાછી આવે
ઘરે રહીને શું કરે એ લોકો
ધમલ
ઘરમાં કઈ કરતા નથી એ લોકો
બગાડે બગાડે સાપ આપડે આપડે છોકરા નું સફ કરીએ એમ સફ કરવું પડે
ગમે તમને મિલાડયો એમના વગર ગમે ઘરમાં
ના ગમે ખાલી ખાલી લાગે
અચ્છા તો આખો દિવસ તમે તમારી બિલાડી જોડે શું કરો
આખું દિવસ ચાપેને રમાડીએ ને ખવડાયએ હમ સુઈ જાય થોડી વાર
તમારી જોડ જ સઈ જાય
હા
શું ખાય છે એવાયા
દધ બિસ્કીટ દધધ બકરી મેગી પાસ્તા બધું જ ખાય છે
તું જ ખાય છે તમારી બિલાડી અચ્છા ગમે તમને એમની સાથે રહેવું
હા કેટલા વરસથી છે બાપા પંદર સત્તર વરસથી છે બિલાડી
તો તમે એમનું સ્પેશિયલ ફૂડ આવે છે એ નહી ખવડાવ
ના બધું ખાય છે ખવડાયે છે આજ
એમને નવડાવો છો તમે
હા બઉ ટાઈમથી એટલે નવડાઈ દેવાની
અચ્છા
અત્યારે તો ઠંડી લાગે આજોને વરસાદ જેવું વાતાવરણ છે ના નવડાય અત્યારેતો બિચારી મારી પડી જાય
સલાથી નવડાવો તમે એમને
ડેટોલ નાખીને
છે
હમ
તમને શાનો શોખ છે બહુ બધો
સિલાઈ કામ
પછી બીજું
એટલે અમારે કંસારાનો ધંધો કામ કરીએ
અચ્છા પછી બીજું શું કરો તમે હલો
હા હલો
પછી બીજું શું કરો તમે
અત્યારેતો સિલાઈ કામ કરું છું હાલ
સુસુઘ સિલાઈ કામમાં
રિપેરિંગ પાકીટો બનાવો ઠેલા આવડે છે ઠેલીઓ આવડે છે છોકરીઓના ચણિયા ચોરી બધું હમ
અચ્છા તમારી બે બેબીઓ શું કરે છે
મારી એક બેબી કોલેજ નું બીસીએ પતી ગયું બીજી બી બી એ કરે છે એને હવે ત્રીજું વરર્ષ આવ્યું છે
અચ્છા
હમ
કંઈ ગેમ્સ રમવાની બહુ ગમે
મને પત્તા રમવાના બહુ ગમે પછી અ ફ્રેન્ડો જોડે રમવું બહુ ગમે હમ
ના ના હતા તો શું શું રમતા તમે
ના ના હતા તો અમે તો બધું બહુ રમતા હતા બોલ બેટ બહુ રમતા હતા પછી છચુકા રમતા તા પત્તા રમતા તા છાપો રમતા તા ઇંડુ રમતા તા સંતા કોકરી પછી ઊંચી કૂદ આવે ને ઊંચી કૂદ રમતા તા પછી દોડ દોડતા તા કે જે પેલો કોનો નંબર આવે આખા ફળિયામાં એક આમ થી જાય‌ એક આમ થી જાય અને કોણ પહેલું આવે કલર કલર રમીએ
હા
પછી લંગડી રમીએ
હા
બહુ અત્યારે તો કશું જોવા જ નહી મળનતું કોઈ રમતું જ નથી કશું
સાયકલો એટલી ફેરવી ભડૈ સાયકલો મળે કલાક કલાકની
અચ્છા
હમ
તમે તમારું નાન પણ કેવી રીતે પસાર કર્યું?
અમે ભણવા જતા તા રમતા તા કામ કરતા તા.
શું કામ કરતા તા?
અમારે ત્યાં સુતરી બમ બનાવતા તા સુત્રી બોમ આવે ને. એ બોમ બનાવતા તા. એ ઘરે લાઈ અને ફરીને હાલ વાર જવાની.
કેવી રીતે બનાવતા હતા?
એ અંદર મ દારૂ વારુ બનાવાનું એ અ સો પોટેશિયમ નેમ ભેગું કરીને. હ અને એ અંદર ભરવાનું પછી કાગળ લગાવાનું. પછી સુકાઈ જાય એટલે એને સુતડી વીતવાની પછી કા ઉપાડીને પલી તો નાખવાનો પછી એક પટ્ટી આવે જે ગોલ્ડન એ ગોલ્ડન પટ્ટી ઉપર લગાવાની
અચ્છા
કે અમે ફૂલા ફૂલહ ફૂલો ઘર બનાવાનું લાવતા તા. પછી અ અગરબત તી કરવાનું લાવતા તા પછી સુરેશ તમાકુના જે પડીકા આવે છે એ પડીકા વારવાના લાવતા હતા.
હા.
હા બઉ બધું કામ પેલા તો બઉ મળતું. તું હવે તો કશું મળતું નથી આ બધું કોમ.
અચ્છા. પછી બીજું શું કરતા તમને નાનપણમાં ફરવા જતા ક્યાંય
ફરવા કરીને ગાર્ડન હતું અમારે ત્યાં. તો અમે બધી અમે કાકાની છોકરીઓને અમે થઈ ને
અમે સાત છોકરીઓ હતી અમે સાતે બેહેનો બેનપણીઓ બધા ગાર્ડનમાં જઈએ.
અચ્છા ગાર્ડનમાં જઈને શું કરતા?
લપસણી હીંચકા પછી તઈ નેર હતી તો નેરમાં દોડા દોડ કરતા તા.
હા.
મહાદેવનું મંદિર હતું મહાદેવના મંદિર માં જઈએ રમવા.
અચ્છા.
હમ.
તમને મૂવી જોવાનો શોખ છે?
હા બઉ બધા મુવી જોયા નાનપણમાં થિયેટર માં જ.
થિયેટર હતું તમારે ત્યાં
હા અમારા બાજુમાં જ હતું મારા કાકા જોબ કરતા તા ત્યાં.
અ
બ જે પીચર આવે પીચર જોવા જઈએ. તે પિચર આવે જોવા જઈએ.
એટલે રોજ જતા તમે ત્યાં.
અઠવાડિયે માંરે એક વાર પિચર નવું પડે વીકલી.
અચ્છા.
ઉનમાં ભાઈ તો હોરર પિચર જોવા જઈએ તો બીક લાગે ને તો સીટ ના નીચે બેઈ જઈએ.
હા હા.
એ ભૂત આવે એટલે નીચે બેહી જવાનું પછી ઊભા થઈને પાછી જોવાનું પછી ની
ટિકિટ કેટલી હતી એ વખતે?
ત્રણ રૂપિયા પાંચ રૂપિયા.
હા એટલું જ સસ્તું?
તો બહુ ઓછી, આમાં તો ટિકિટ ના પૈસા જ નહી આપવાના એમનેમ જ જવાનું. મારા કાકા જોબ કરતા હતા ત્યાં ટિકિટ ફાળવાનું. મારા સૌથી નાના કાકા, હમ. અને મારા ત્રીજાં મરના કાકા ને બધે ઓળખાણ સરસ હતી તો લખાઈ આવે એટલે એમને એમ જવાનું.
અચ્છા, તમાર મમ્મી પપ્પા સાથે જદા તમે?
હ માસીન ઘેર, મામાન ઘેર.
પછી?
બસ એ બધા જ ઘરો હોય પછી મેરેજમાં જઈએ કે બધું એજ પાવાગઢ જઈએ, પેલા તો નોના હતા તો બહુ રેવા જતા હતા અમે પાવાગઢ.
પાવાગઢ માં રહેવા જ
હમ અમારે નાત માંથી સઘ જાય તો એમાં મમ્મી પપ્પા લઇ જતા હતા અમને રેવા.
અચ્છા સંઘ એટલે?
તો જ્યાં માતાજીની હોય જે ચાલતા પગપાળા જાય. હમ, એને સંઘ કેવાય.
અચ્છા, તો તમે જતા ચાલતા?
ચાલતા તો મેરેજ પછી ગઈ કુંવારમ તો નઈ ગઈ. પણ મેરેજ પછી હું બે વાર જઈ આઈ..
અચ્છા મજા આવે ચાલવાની?
બહુ મજા આવે બધી બેનપણી જોડે મસ્તી કરતા કરતા જવાનું. રસ્તામાં સેવાઓ લેવા સેવાનો આનંદ લેવાનો. હા એટલે બહુ મજા આવે.
અચ્છા.
અમારા નાતમાંથી તો પચાસ જણ ચાલતા જાય છે. હા.
સારું સારું તો આપડે પછી વાત કરીશું હવે.
ઓકે, બાઈ.